હલો
જય શ્રી કૃષ્ણ કેમ છો
જય શ્રી કૃષ્ણ બસ મજામાં છું તમે કેમ છો
હું પણ મજામાં છું
બીજું બસ મેં તો મતલબ એમ વિચારી રહી હતી કે આ છોકરાઓને મતલબ છે ને હમણાં આજકાલ છે ને આ જે કેક ને બ્રેડ ને મતલબ એવું બધું બેકિંગ આ બધી વેરાયટીઓ છે તેનો મતલબ ખુબ ખાવાનો શોખ છે તો હું એજ ઘરે હમણાં ટ્રાય કરતી હતી બનાવવાનું
અરે વાહ આ તો બહુ સારી સારો પ્રયાસ છે કે આપડે પો તે ઘરે જાતે બનાવીને બાળકોને આપીએ તો એના એ એમના માટે તે બહુ હેલ્થી હોય છે અને બાળકો તો જો માનતા માનતા તો નથી એ લોકો તો એમનું સ્વાદ તો પૂરું કરશે જ
હા એજ હવે આજકાલ જોવઓ બહાર તો મતલબ એ બધા બધી મતલબ બ્રેડ અને પાવ ને મતલબ કેક ને એમાં બધા કેવા કેવા ઇન્ગ્રીડિયન્ટ મળાવે છે તો તે લોકો ના સ્વાસ્થ્ય માટે કેટલું ખરાબ કહેવાય તો છે ને એમને એટલો શોખ છે તો રોજે જીત કરે છે કે મમ્મી આ બનાવો બનાવો કરીને તો મેં કીધું ચલો આપણે છે ને મોબાઈલમાં જોઈને યુટ્યુબમાં જોઈને આપણે ઘરે પણ બનાવી શકીએ છે તો બસ એજ હું કોશિશ કરતી હતી
બિલકુલ સાચું કો છો હવે તો જો યુ યુટ્યુબ આપણને કેટલી સારું એ મળી ગયું છે કે એને જોઈને કે બનાવવું કે કોઈ પણ બેકિંગ આઈટમ બનાવી પણ આપણા માટે થોડી સરળ થઈ જાય છે કારણ કે આપણે એની ગાઈડ લઈને અને આપણે અમ બનાવી શકીએ ઘરે જ
હમ્મ એજ તો. તો છે ને પેલા તો શું મોટા ભાગે બધા ઘરમાં જ બનાવેલો ખોરાક ખાતા હતા પરંતુ આજના સમયમાં જે બજારમાં જે બધા કિંગ આઈટમો ને બધું ફાસ્ટ ફૂડ ને બેકરી વસ્તુઓ બધું એટલું બધું એનું ચલન વધી ગયું છે ખાવાનો તો બધા મતલબ છેલ્લા કેટલાક વર્ષોથી છેને હોમમેડ બનાવેલી અને બેકિં આઈટમોમાં કેટલો બધો મતલબ ફરક પડે છે હવે ઘણા લોકો મતલબ ઘ જ છે ને બ્રેડ પાવ પીઝા બેઝ ને કેક કુકીઝ આવું બધું છે ને બેકિંગ વસ્તુઓ હવે ઘરે જ બનાવવાનું પસંદ કરે છે. અને એના કેલા એના કેટલા બધા નહી આવડતું હોય તો કેટલા બધા ક્લાસીસ
બિલકુલ સાચું કહો છો તમે. કોઈ પણ પ્રકાર ન ગાઈડ લઈને આપણે આપણે ઘરે બનાવી શકીએ છીએ અને આ તો બધ બી જો ટ્રેન્ડમાં વસ્તુઓ છે બાળકોને કપ કેક ખાવા બહુ પસંદ છે પછી અ એ લોકોને બેકિંગ આ જે ઘરે આપણેે કેટલાય પ્રકારના બિસ્કીટ બનાવીએ છી એ બિસ્કીટ ને એવું બધું બહુ પસંદ છે.
હા એ તો છે જ. હવે બહારની બેકરીઓમાં જોવો ને હવે કેટલા દિવસ ન મેદો પડેલો હોય છે કેટલા આટલા દિવસ નું ઘી હોય. જે મતલબ એ લોકો નો લોટ પણ કેટલા દિવસ નો એ લોકો વાપરતા હશે અને કેવા પ્રકારનું તેલ વાપરતા હોશે તો કેટલું આપ મતલબ આપણ બધા માટે માટે કેટલું નુકસાનદાયક હોય છે એના કરતા આપડે અગર જો હોમમેડ જ આ બધું બધું વસ્તુ આપણે બનાવીએ તો તે સારું કહેવાય હવે હોમમેડમાં મતલબ બેકિંગ કરવાનો મતલબ ફાયદો તો એ છે કે આપણે આપણા હિસાબ આપણા આપણે અ હિસાબથી શું સામગ્રાની મતલબ કોઈ પણ સામગ્રી લઈએે તો તે બધું ફ્રેશ હોય છે અને ઘરમાં બનાવતી વખતે આપણે જો આટો પણ શુદ્ધ લઈએ છીએ દૂધ પણ તાજું હોય છે ને સારા પ્રકારનું તેલ હોય છે અ તો એવી રી તે આપણે આપણા હિસાબે શું બધું સ્વચ્છ વસ્તુ નું આપણે અ કરી શકીએ છે બધું.
આ તો બિલકુલ આ તો બિલકુલ સાચું કીધું તમે કે કેટલા કેટલા દિવસોનું બનેલું હોય છે અને ફ્રીઝર માં મૂકેલું હોય છે એને આપણે આપડા બાળકોને આપીએ છીએ તો એના કરતા તો આપણે જો અ જાતે પ્રયાસ કરીને બનાવીએ. તોય આપણા માટે તે બહુ લાભદાયક હોઈ શકે છે આ તો તમે બિલકુલ સાચું કીધું અને પોતાને પણ થોડું એવું રહેે કે ના અમે પોતે બનાય્યું છે અને અમારા જાણમાં છે કે અમે કયા કયા એમાં પ્રોડક્ટિંગ વાપર્યા છે એટલે આપણે આપણને પણ થોડી આમ કાલ શાંતિ રહે છે. કે ભાઈ ના આપડે એમાં સારા બધા પ્રોડક્ટ વાપર્યા છે કે આપડા શરીર ને બહુ નુકસાન નહી કરે.
. હમ્મ એ તો છે જ હમણાં તો આ આ બધું બ્રેડ પાવ નું ચલન કેટલું વધી રહ્યું છે લોકો હવે મલ્ટ ગ્રેન બ્રેડ પણ બનાવે છે આખા ઘઉં ની પણ બ્રેડ બનાવે છે ને ઓટ્સ ની પણ બ્રેડ બનાવે છે ને ઓ પછી ખાંડવાળી બ્રેડ પણ બનાવે છે તો આ પ્રકારની બ્રેડ હોય ને તો તે શું મતલબ આ ક્લિપબોર્ડમાં સ્વાગત છે તમે જે ટેક્સ્ટને કૉપિ કરશો તેને અહીં સાચવવામાં આવશે. આપણા શરીર આપણા મતલબ અ સ્વાસ્થ્ય માટે એ તો સારી જ કહેવાય છે.
બિલકુલ સાચું કહો છો તમે અને આજ કલે જો જન્મ દિવસ સેલિબ્રેટ કરવા એનિવર્સરી સેલિબ્રેટ કરવી પછી કોઈ પણ એ એવા ઇવેન્ટ્સ કે કોઈ ક્યાંક પણ કોઈ સંસ્થાનમાં જોડાયેલા હોય કે કોઈ બાળકોનું કોઈ એવું નાનું, મોટું પ્રોગ્રામ હોય તો બધ બધા જ પ્રોગ્રામમાં આપડે કેક કાપવાનો, ચલન બહુ વધારે વધી ગયો છે, અને એના લીધે બેકરી અ થી બનેલા પ્રોડક્ટ નું પણ ચલન બહુ થઈ ગયું છે, અને બહુ લોકો કેક કેક કાટવો અને કેક નો ઉપયોગ કરવા લાગી ગયા છે. તો એના કરતા એના માટે જ આપણને આ બેકિંગ કલા પણ આવી જોઈએ અને આપણને પણ શીખીને પછી આપણે જાતે બનાવીએ. તો આપણેે એમાં જે વાપરેલી વસ્તુઓ હોય છે એના પ્રત્યે આપણે એકદમ ફ્રી હોઈએ છે કે ના એમાં આપણે બધું સારું અને પ્યોર વસ્તુઓ વાપરી છે. અને બહુ સમય નથી થયો એ બહુ વાસી નથી. આ બધી વસ્તુઓની ખાતરી આપણને રહે છે.
હા, એ તો તે તમે બરાબર ક્યો છો, કારણ કે જો હમણાં તો શું આ બ બજારમાં પણ જો કેટલી બધી બે બેકરીઓમાં છે, ને વસ્તુ છે ને આમ લાંબા સમય સુધી ટકી રાખવા માટે છે, ને એ લોકો કેવા કેવા ફ્લેવર્સ નો ઉપયોગ કરતા હોય છે. કેવા કેવા ઇસ્ટ નો ઉપયોગ કરતો હોય છે. જયારે આપણે જો ઘરમાં બનાવીએ તો એ બધી વસ્તુ તાજી હોય. હોય છે, અને મતલબ એવા મતલબ આપણે એવા બધા કોઈ આપણે કેમિકલ કે એવા બધા રસાયણ ના આપણે યુઝ કરતા નથી તેથી શું બાળકોને પણ અને ઘરના પરિવાર ના દરેક સભ્ય માટે હોમમેડ અ જે બેકિંગ વસ્તુ હોય તો તે એ લોકો માટે સુ સુરક્ષિત રહે છે.
બિલકુલ સાચું કહો છો તમે? અને હોમમેડ બેકિંગ વસ્તુઓની સાથે સાથે આપડે બીજી પણ કેટલી બધી વસ્તુઓ છે. જે આપણે બેક કરતા હોઈએ છે. એ પણ એનો કહેવામાં આવે ને કે એનું નામ જુદું છે. જેમ કે આપણે તમને ખબર જ હશે કે હાંડવા બનાવીએ છીએ. અ પછી ઢોકલા બનાવીએ છીએ, એ પણ એક બેકિંગ સિસ્ટમ જ છે. પણ એનો હા પણ એનો તરીકો અલગ છે અને આ એક સ્વીટ છે એક પ્રકારનું કેક ને એવું બધું એટલે એનો તરીકો અલગ અચ્છા!
હમ, એ તો છેજ ને હમણાં તો છે. ને મને તો મતલબ ક્યારે ક્યારે એવું મન થાય તો હું તો છે, ને કુકીઝ પણ અલગ અલગ પ્રકારની ઘરે બનાવું છું. ઘઉંની છે કે સુૂજીની છે, કે આવી રીતે ઘઉંના લોટ નો મેદો આવે તેની છે. તો એની પણ કુકીઝ હું આવે તો હોય છેને ઘરે બવા પસંદ કરું છું કારણ કે જો ક્યારે મતલ જન્મ દિવસ હોય. છોકરાઓ ના યા ફિર આવી રીતે હોય તો શું આપડ ઘરે બનાવેલી વસ્તુ હોય તો કેટલું આપણને આમ સારું પણ લાગે છે, બનાવવાનું
બિલકુલ સાચું કહો છો, તમે? હા એ આપણા માટે અ રહે છે, કે આપણને આમ હરખ હોય છે, કે આપડો કોઈ ઉત્સવ જન્મોત્સવ છે, તો આપણે બનાવીએ તો બાળકો પણ ખુશ થઈ જાય છે. અને ઘરે બનાલી વસ્તુ આપણના સેહત માટે પણ બહ સારી રહે છે. અને જો આપણેે જે ઘરે બનાવીએ છએ એમાં અલગ જ પ્રેમ હોય છે. એમાં એક અલગ જ ભાવના હોય છે, અને સ્વાદનો પણ વધારો હોય છે. કે હમ એ આપડણે કેટલા પ્રેમથી બનાવી છે. તો એની પણ એક કદર હોય છે અલગ જ જયારે આપણે જન્મ દિવસ પર બનાવીએ છીએ તો બાળકોને એવું ફીલ થાય બ સ્પેશિય ફીલિંગ થાય છે, એમને કે ભ ના અમારા માટે અરા મમ્મી મમ્મી એ ઘરે બનાવ્યું છે. કેક વગેરા
હમ, એ તો છે નામણા તો શું છે ને ઘણા જણા મતલબ શું કરે છે કે ઘરે જ છે ને મહિલાઓ હવે અને ક મ ગણી મય મહિલાઓ અને મતલબ યુવાનો છે ને ઘરેથી જ બેકરીનો મતલબ અ વ્યવસાય સ ચાલુ ઈછે જેમ કે કુકીઝ છે કેક બ્રેડ પાવ ચોકલેટ બ્રાઉની પેસ્ટ્રી એ બધ તીમતલબ આવી રીતે બેકિંગ વસ્તુ શું ઘરે બનાવીને ઓનલાઈન અથવા ઓફ પલ બંને વેચાણ કરે છે તે સોશિયલ મીડિયા દ્વારા પણ હા મતલ જે બી હોય બધી વેરાયટીઓ તેનું મતલબ અ સોશિયલ મીડિયા પર પણ લોકો સારો વ્યવસાય કરી દે છે તો એ પણ એક સારું કહેવાય છે
બિલકુલ અ વ્યવસાય ના નજરે જોઈએ તો પણ આ કારોબાર બહુજ સારો છે આપણે ઘરેથી એની શરૂઆત કરી શકીએ છીએ અને જેને આ સ્કીિલ સારી રીતે આવડતી હોય બીજા માટે તો બહુ ફાયદેમંદ છે કારણ કે આજકાલ બહુ જ બર ડ ન્યુ ઉજવણી એનિવર્સરી ની ઉજવણી અને કોઈ પણ મંથલી હમ એવી કઈ બી અ એક્ટિવિટી હોય છે એની ઉજવણી હોય છે તો એ બધી જ ઉજવણીમાં કેક કેક કાપવા અનુ ટ્રેન્ડ વધતો જાય છે તો આ બિઝનેસ બી સારો ચાલી રહ્યો છે અને હોમ મે વધારે પડતા લોકો હવે ઘરેથી જે બિઝનેસ કરતા હોય છે બેકરી માંથી લી દેવાનું પસંદ નથી કરતા કારણ કે બધાને ખબર હોય છે કે તે અ બહુ સમયથી બનાવેલું હશે ક્યારે મૂકેલું હશે તો એટલે એ લોકો બી હોમમેડ ચલ બેકરી હોય છે હુ ત્યાારથી લેવાનું પસંદ કરે છે
હમ એ તો છેજ અ અ હમણાં આજના સમયમાં શું બધા મતલબ એવા મતલબ એવું એવા બની ગયા છે કે મતલબ છે ને એ લોકો પોતાના સ્વાસ્થ્ય નો પણ હવે આજકાલ વિચાર કરણ છે કરે છે કારણ કે ખબર છે કે આજકાલ હવે બધું મિલાવટ તે આવી ગયું છે તો આપણા શરીર માટે બધું નુકસાન જ કરે છે તો એ લોકો પણ આવે છે આવે તું ઓછી ખાંડ વાળ તોઓછી ચરબી વાળું ઓછું મતલબ ઓછા ફાઈબર વાળું અથવા છે ને આવી રીતે મતલબ બધું વસ્તુઓ ધ્યાનમાં રાખીને શું બે કીન વસ્તુઓની માંગ આવે છે ને આજના ટાઈમમાં વધી રહી છે કારણ હવે જો છે ને રિફાઈન્ડ લોટ ના બદલે શું ઘઉં નો લોટ હોય છે જં રા ઘી જુવાર બાજરી અને ઓટ્સ